હા, મિત્ર હું મજામાં છું. તમે મિત્ર કેમ છો,
પણ મિત્ર મજામાં છો તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે, મિત્ર
હા મિત્ર અમારી વેકેશન જોરદાર ચાલી રહ્યું છે,
હા મિત્રો તો તમારી પાસે સમય છે?
હા, મિત્ર ચોક્કસ
તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, એ મુદ્દા ન નામ છે નાના વ્યવસાયો અને રોજગાર એટલે કે આપણે તો જાણીય છે કે નાના વ્યવસાય અને રોજગાર માટે હાલમાં ઘણી સરકારી યોજનાઓ કે સહાય પણ ઉપલબ બંધ છે અને નાના વેપારીઓ કે નાના કોઈ પણ વ્યક્તિ નાના વ્યવસાયમાંથી રોજગારી સૌથી વધુ તો મેળવતા જ હોય છે, તો આપણે અમુક નાના વ્યવસાય માટે સરકાર લોન આપે છે, એટલે એનો મુખ્ય ઉદ્દેશ એ છે, કે નાના વેપારીઓ પણ સારી રીતે જીવન ચલાવી શકે છે એટલે પીએમ મુદ્રા યોજના પચાસ લાખ થી દસ લાખ સુધીની લોન મળે છે. કોઈ પણ ગેરંટી વગર મળે છે, એટલે કે લોન મળે છે કોઈ પણ ધંધો કરવાની, બીજું જે છે સ્વાવલંબન યોજના એટલે અઢાર થી પચીસ વર્ષના લોકોને બે લાખ સુધીની સબસીડીઓ પણ મળે છે અને રોજગાર સ્કલસ માટે પણ ઘણા બધા ખર્ચા કરતા જ હોય છે, તો આપણે હંમેશા નાના વ્યવસાયમાં સંકળાયેલા રહેેવા જોઈએ અને આપણે ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. અને નામના વ્યવસાયો એ કોઈ પણ ગરીબ લોકોને રોજગાર આપે છે, જેનાથી તે લોકોનું જીવન ધરણ પણ સારી રીતે ચાલી શકે અને આજના યુગમાં જોઈએ તો નવી નવી ટેકનોલોજી આવવાથી શ્રમિકોની સંખ્યામાં પણ ઘટડો થવા જઈ રહ્યો છે, એટલેકે ટેકનોલોજી આવાથી જરૂરી લોકો મળતા નથી, એટલે આપણે ટેકનોલોજી નું જ્ઞાન ધરાવ તો હોવું જોઈએ અને નાના પ્રકારના રોજગારી પ્રત્યે આપણે પણ મહેનત પાછ કરતા રહેવું જોઈએ. નાના વ્યવસાય હંમેશા એ જ ઈચ્છતા હોય છે કે પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સારી રીતે ચાલે એ માટેનો ધંધો કે વ્યવસાય કરતા હોય છે અને આપણે જોવા જઈએ તો હાલમાં પાપડ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગમાં જોવા જઈએ તો મોટા ભાગે મહિલાઓ જ જોવા મળે છે. ખેતી કે કોઈ પણ પ્રકારના નાના વ્યવસાયમાં જેનાથી મુખ્ય ઉદ્દેશો એ જ છે કે બધાને રોજગારી મળી રહે બધાને નાણાકીય સહારો મળી રહે અને સરકારએ તો નાના વ્યવસાયોને ઘણી બધી યોજનાઓ આપે છે, કે સબસીડીઓ પણ આપે છે, જેનાથી એ લોકોને મોટા પાયે ફાયદો થાય છે અને આજના સમયમાં જોઈએ તો મોટી ટેકનોલોજી તો જોવા જ મળે છે, પણ નાના વ્યવસાયો પણ મોટા પાયે જોવા મળે છે, એટલે નાના વ્યવસાયો હમેશા નું ખરધા હોય છે અને તેનું જ આપસમાં વેચાણ કર ખેતી કરતો ખેડૂત એ કોઈ પણ માર્કેટ માં જઈને વસ્તુનું વેચાણ કરે અને વેપારી લોકો તે લોકો લે છે અને તેમાં ઘણી ઘણા બધાને રોજગારી પણ મળે છે. જેથી બધાને ફાયદો થાય છે અને કોઈને કોઈ પ્રકારને નુકસાન ન થાય, એ માટે પણ એ લોકો જોતા જ હોય છે કે કોઈને કોઈ નુકસાન ના થાય અને બધાને જ ફાયદો થાય એ નાના વ્યવસાય નો ઉદ્દેશ છે. નાના પ્રકારના ઉદ્દેશો હંમેશા પાપડ ઉદ્યોગ, કોઈ પણ હોટલમાં હોય કે એ લોકોનું જૂથ હોય અને એ લોકો કામ કરતા હોય છે, તો આ વાતને આગળ લઈ જે તો તમે કેવી રીતે જોઈ રહ્યા છો?
હા, મિત્ર તમારી વાત સાચી છે. કારણકે હાલના સમય માં જે નાના ઉદ્યોગો છે, એ ધીરે ધીરે વધી રહ્યા છે. કારણકે જે લોકો ઉદ્યોગમાં, મોટા ઉદ્યોગમાં કામ કરતા જતા હોય છે નોર્મલી તો એ લોકો ને એટલું બધું રોજ મળી રહી, રહેતો નથી, ને એ લાવ એનાથી જે પણ કઈ મળે એનાથી પણ કઈ પરિવારો નું છે, એ પણ કારણકે જે પરિવાર છે તો એ લોકો મોઘવાડી પણ વધી રહ છે, તો જે લોકોને જે પણ વસ્તુ જોઈતી હોય તો એના માટે યોગ્ય રીતે પૈસા સખ્તા નથી. એનાથી સારું એ જ છે કે મિત્રો આપડે કોઈ નાનો મોટો ઉદ્યોગ હોય આપડુ નાનું નાના ઉદ્યોગો હોય, તો એનાથી થોડા ઘણા પૈસા હોય. તો એ પછી ધીરે ધીરે મોટો થતો જતો ઉદ્યોગ જોવા મળે, ને એમાં પણ આમના તો હાલના સમયે તમે કીધી તેમ અલગ અલગ પ્રકારની એવી સરકારી યોજનાઓથી એ લોકોનો જે નાનો ઉદ્યોગ છે એ ધીરે ધીરે મોટો થાય એવું સરકાર ઈચ્છે છે તે ખૂબજ સાચી વાત કવાય, કારણકે એનાથી જે પણ કઈ નાના ઉદ્યોગો છે એમાં ત્રણ ચાર, કે પછી ધીરે ધીરે એમાં વધતા લોકો છે એ લોકોને રોજગારી મળી રહે છે, ને તમને મિત્ર ખબર રહ્યા છે, કે જે પણ કઈ નાના ઉદ્યોગો છે, એમાં જે લોકો કામ કરતા હોય તો એ ખુબજ નજીકના લોકો હોય છે, જેથી એ લોકોને આવા જવાનું એ પણ સારું પડતું હોય અને એ લોકોનું જે ઘર હોય એ પણ નજીક હોય તો કોઈ સમય દરમિયાન જે કોઈ આપત આવી પડે તો પછી અ યોગ્ય સમય એ સમય દરમિયાન ત્યાં ઉપલબ્ધ હોય, તો એ ખૂબજ સારી વાત કહેવાય, ને તમે બીજી કીધી એ પણ સાચી જ વાત છે. હાલના સમયમાં જે નાના ઉદ્યોગો જેમ કે પાપડ કે કઈ સાડી, પેન્સિલ, એવા અલગ અલગ જે નાના ઉદ્યોગો છે એ ઘરે થતા હોય, તો એમાં મેન ભાગ છે એ મહિલા, મહિલા ખાસ કરીને ત્યાં જોવા જ મળે છે મિત્ર કારણકે કે એમાં જે નાના ઉદ્યોગો હોય તો જે મહિલા હોય, તો એ મોટા ભાગે ઘરેજ રહેતી હોય, તો જે પણ એ લોકોને કઈ સમય મળે એ સમય દરમિયાન એ થોડું કાર્ય કરીને એમાંથી થોડા ઘણા પૈસા કમાવે છે, તો મિત્રો એ ખુબજ સાચી વાત છે, ને આપડે જોવા જઈએ તો ધીરે ધીરે તમે કીધું તેમ શ્રમિકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે, કારણકે હાલના સમય દરમિયાન ટેકનોલોજી ખૂબજ આગળ વધી રહી છે ને એમાં ધીમે ધીમે અપડેટ આવતા, તો એ જે કામ છે એનું ખુબજ મોટા પ્રમાણમાં એ કરે છે, પાંચ માણસનું કે દસ માણસ નું કામ એ એકલું મશીન કરતું હોય છે, તો એનાથી જે પાંચ કે દસ માણસો હોય એની રોજગારી સીનવાઈ જતી હોય છે મિત્ર, તો આપડે જોવા જઈએ કે અમુક એવા કન્સ્ટ્રક્શન થતા હોય, તો ત્યાં મોટા ભાગે મશીન મોશીનોથી જ કામ કરવું પડતું હોય છે ને એમાં મેન મા અ મેન જે માણસ હોય તે ઓપરેટર ઓપરેટર સારો હોય તો પછી એ કામ તરત પતાવી દેતું હોય છે મિત્ર એથી હાલના સમયમાં તો આપણે જોવા જઈએ તો જે માણસને જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે તમે કીધું તે સાચી જ વાત છે મિત્ર કારણ કે થોડુંક ઘણું પણ આપણે અંદર સ્કીલ હોવી જરૂરી છે તો શું થાય એનાથી આપણે આગળ જતા થોડા ઘણા પૈસા કમાવી શકીએ કારણ કે સ્કીલ વગર આપણે જોવા જઈએ તો કશું કામ મળતું નથી તેવીજ રીતને આપણે જોવા જઈએ તો બિઝનેસમાં પણ થોડું ઘણું આપણે ધૈર્ય રાખવું જોઈએ કારણ કે જે નાના ઉદ્યોગો છે એ ધીરે ધીરે વિકાસ પામીને મોટા ઉદ્યોગો બની શકે છે આથી જે પણ કઈ માણસ છે જે નાના ઉદ્યોગો ચલાવતો જે માણસ છે એ તે ત્યાં અડીને રહેવું જોઈએ ધીરજ રાખવું જોઈએ પછી એ ધીરે ધીરે આગળ જશે ને પછી એ મોટો થશે ઉદ્યોગ તો પછી આગળ જતા એને જ ફાયદો થશે એના માટે સરકાર લોન પણ આપે છે અમુક સુવિધાઓ પણ આપે છે ખુબ જ સારી વાત છે કારણ કે સરકાર પણ ઈચ્છે છે કે જે નાના ઉદ્યોગો છે એ લોકોને પણ સારી રીતે રોજગાર કે એમાં કામ કરતા વ્યક્તિઓ છે એ લોકોને સારી રીતે રોજગાર મળી શકે તો મિત્ર આ વાતને આગળ લઈ જતા તમે શું કેવા માંગો છો
હા મિત્રો તમારી વાતો સાચી છે એટલે કે નાના પાયાના વ્યવસાયો સૌથી વધુ રોજગારી ઉભી કરે છે એટલે કે સ્થાનિક રોજગારી પણ મડે છે ગામ કે શહેરીમાં લોકોને સ્થળાંતર કરવું ના પડે અને ગામ કે શહેરીમાં જ રોજગારી મળતું હોય છે અને આજના સમયમાં તો સ્કિલ પ્રમાણે રોજગારી મળતું હોય છે અને મહિલા અને યુવાનોને પણ કોઈ ને કોઈ પણ કામ મહત્વ છે જેમકે બ્યુટી પાર્લર ટિફિન સર્વિસ પાપડ અથાના ઓનલાઈન રિલેસંગ જેવા ધંધાચચે થાય છે અને નાના પાયાન ઉદ્યોગોનો જીડીપી શો થી વધારે છે એટલે કે આપણા દેશમાં અર્થતંત્રમાં મહત્વનો ફાળો ભજવતા જોવા મળે છે અને ફાળો હોવાથી આપણા દેશમાં પણ વિકાસ જોવા મળે છે